બોલો બોલો. અચ્છા શું કતા ત કોલ કરવા માટે.
હા એ હજુ એજ કેશે ને બીજું શું કેહે છે એટલે હજુ મેં ઉપાડ્યું એટલે તમારો કોલ એ લક્ષી એમને કટ કર
અચ્છા તો એવું હોય તો પછી આના પછી એમની જોડઈ લાગી પડજો.
ના તમે પછી તમે ક્યારે ફ્રી પડશો પાછા.
હું તો અતના ફ્રી છું હું તો અતના રાજુ છું એ નવા ઘરે આવેલી છું. અને મારે કરિયાણું આવશે. તો કર્યાણા વાળા ને ફોન તો આવી ગયો કે ભાઈ અહિયાયા થી માણસ નીકળે છે તો હું અહિયાં પહોંચી ગઈ એટલે મને લાગે છે કે ક્યાં આવશે માણસો.
ઓ તો તમામે તમે બ્લિન્કટ નથી કરતા હજુ પણ.
ના ના હુંંકી ન ભાઈ કરિયાણા વાળા વધ પ્રિફર કરું છું. કાઈ કે. બ્લકેટ વાળા બી એની પાસેથી લાવ ક્વોલિટી એ લોકો ઓછી આપે આ તો આપણે જોઈને. ક્વલિટી લઈ લીધી હોય.
ના ના બ્લિન્કીટ માં ક કેટલા વાર મેં પણ જોયું છે કે એ લોકો ખરાબ વસ્તુ આપી દે છે ને પછી. થોડું રિફંડ થાય ને કોને પકડીએ.
હા એટલા હું નથી કરતી એટલેટ આજપ કાલે જઈને કર્યાણું જોઈ ને લખાવી દીધું તું. એટલે મેં અત્યના તો િશયલી એક એક કિલોનુંું જ ભર્યું છે કારણ કે ચોમાસું છે ને. એટલે સ્પોટ નથી કર્યું બધું એક એક કિલો દાળો ને બધું લઈ લીધું છે. બાકી ભરવાનું તો વસ્તુ ત્યાં ભરેલી.
એમ પણ હવે તો તમે ચાર જણા છો ને ઘરમાં તમારે વધારે રાંધવાનું પણ નહી થાય.
હા પણ નહી એવું નથી ચાર હજારમાં સાસુ સસરા ત આવતા જતા રશે. આ બધું અહિયાં જ છે ને તમારે મારે મહેમાન કર હા પણ ઓલા ઘર કરતા હું છું એમ. બાકી અવરોજ અવરોજ તો એમ તો રે કારણ કે મારો
ના ના હવે ઈ ઘરમાં તમારે હા. તમારી સાસુ સસરા ને તમારી એ કોણ અ જેઠાણી જેઠ અને
મારી નણંદ.
નણંદ પણ નણંદ તો અહિયાં થોડા આખો દિવસ કાય રેતા હશે. એમને એમના ઘરે જતા હશો. સાથે જ રહી છીએ તો હજુ ઉધી ઘર નથી લીધું.
એક ડિવોર્સી છે એ એમને અમે ઘર અપાવ્યું તું. પણ ઘર અપાવયતુ ને તો હા પણ એમને છે ને ડિવોર્સી છે તો એમને આ પચીસ વર્ષ બિચારા સાથે ર ને પછી મેં તકલીફ થઈ ગઈ ડિવોર્સ લીધો. તો એના લીધે જે ન ડિપ્રેશનમાં આવી જાય છે. એટલે પછી ન એકલા નથી થઈ શકતા.
હા હા રાઈટ રાઈટ હા ના ના હિમશ. તા સંભાળ લેવી પડે અત્યારે જરૂરી છે.
હ પણ ઈ હ ના નથી ઓછી ના નથી. આમ આપ આપને એમ અમુક અમુક વખત દયા આવે. પણ અમુક વખત એમની વાતો સાંભળીને બે બાજુની વાતો જયારે સાંભળુ. ત્યારે લાગે કે નહી વાક. એક જ જગ્યા નું નથી જો હું એમ નથી કેતી
તાળી એક વાગ્યે એકાથે નવ વાગે હા સાચી વાત છે.
હા ઈ ઓછા નથી હવે એમના સાસુ બીચારા ભી આમે અલગ રે છે તો પહેલેથી લગ્ન કરીને તો ના સાસુ ની તબિત વ. બડી કે સસરા ને બગડી હોય. તો ભાઈ તમે મહેમાન ની જેમ ખાલી ખબર પૂછી નહી ચાલી્યા આવો એમ તો ના ચાલે ને. હ બ ઘરે બોલાવીને એને સારા સંભાળતું લેવી. જુવે ને એમ ભલે દૂર હોય તો એ સાર સંભાળ લેવી જોુએ. એવું બધું એ ધ્યાન ના આપે પછી એમના વર બૂલે. તો એમાં કોઈ ખોટી વાત છે નહી.
હા હા સાચી વાત છે ના ના તો તમારા તમારા સાસુ એ કઈ ના કીધું અ તમ નગર. હ આમે જોયું છે ને. અ થોડો ઘણો માનો યા તો ઈજ છે. અ કોઈ પણ જગ્યા કે તમારું ઘર જો સારી રીતે ચાલતું હોયને તો એમાં પણ મારુ આગળની ઘર બગડે. તો ક એમાં થોડું ઘણું માન આ તો હોય જ. કારણ ઓલી બાથી ચાવી ઘેરવેેરે આ તો રમકડું છે. જે ઊંચાને ઊંચા લાવશે. નિમય તો તમે કીધું કીધ બ. તમારી નણંદ તો પાછા ડિપ્રેશનમાં છે થોડું ઘણું એમ અ
એ ડિપ્રેશન નું ઘણી. એ વખત તો મને લાગે છે કે કેમને અહીંયા સાથે આવું ને ત્યાં એકલા પડ્યા હોય એટલે બધું ઘરકામ હાથે કરવું. પડે એને બધું કરવું પડે ખર્ચો બી કરી કરીને કેટલો માંગી શકે. એટલે એ એવું ઘર બાકી અહિયાં આવીને. એટલે અહિયાં આવીને તો. અહં મારી જેઠાણી ને જોડાવે મારી. જેઠાણી માટે મને જોડાવ મે એ કીધું ભાઈ મારે કોઈ કઈક સાંભળવું નથી જેને જે સમજ સમજે. મને ખબર છે. હું કોણ છું ને સામે વાળા કોણ છું કેમે વીસ વર્ષ સાચી રહ્યા છે ખબર તો છે.
સાચી વાત છે.
તમે તારે શાંતિથી જમો કરો બીજી બધી માથાકૂદ બંધ કરો. અને તમને જે ટીવી જોવ ટીવી જોુઓ બાર હરવા ફરવા જવ તો બાર હરવા ફરવા જાવ. બાકી બધી ઘરની મથામણ તમે મૂકો ને મારા મગજમાં એ નાખ
સાચી વાત છે ના મંદિરે જઈને બેસો તમે અ તમે પછી આમ તેમ
એ લ લટક મટક થઈને ફરી લિપસ્ટિક વિપસ્ટિક લાલી લિપસ્ટિક લગાવીને અ મ હા નીચે નાસ્તો કરધું શાક જીને લેવા જાય ને તો આમ લાલી લીસ ટનાટન થઈ ને ફરશે.
ઓ તો આમાં ડિપ્રેશન ક્યાં આવ્યું તમે.
એ તો કહ છે આ તો ખાલી કેવાની વાતો છે જયારે મારે મા મળે એટલે મને આમ યાદ આવે છે મને તેમ યાદ આવે છે કારણ કે ઘરે રે તો બધું રસણ વસન બધું કરવું પડે. છોકરાને રાંધીને ખવડાવવું પડે ઈ એમને જોર ચડે.
થોડુંક તમે દિવસમાં એક વાર આવશો ઉભા હોય તમારે ત્રણ ટાઈમ ત્રણ ટંક નો રોટલો તૈયાર થઈ જાય.
થઈ જાય એજ ને એટલે આવી બધી વાત છે. અરે હમ છે ન કે કે મણ્યા.
છોકરો એ પછી ક્યાં ખાય તો એ પણ તમારે.
હા મારી જોડે તો છે તો કવ છું. અહિયાં તો બધો ખર્ચો અહિયાં થી અમે અહીંયા આવી જાય એટલે બધો ખર્ચો આપણેે જ કરીએ. ત્યાં આગળ તો ચાલ આપડે કરી આણું ભરે આપ્યું પણ લાઈટ બિલ તો ઈ ભરે બીજું બધું તો ઈ ભરે ને. અને એમની કઈ ઈન્કમ બેઠા બેઠા ઓછી નથી. ટ્યુશન કરે છે પછી વ્યાજની પોતાની ખાલી વ્યાજની ઈન્કમ એક લાખ રૂપિયાની છે.
હમ.
અને એમના વર છે ને ઈ મહિના ના ત્રીસ હજાર મોકલી અલગ.
ઓહો હો પછી શું આટલા બધા પૈસા બચીને શું કરવાનું.
અને પાછું અરે એમનું ઇન્વેસ્ટમેન્ટ જોવું છે મ્યુચ્યુઅલ ફંડમાં બધામાં. કરોડો કરોડો રૂપિયાનો તો પોર્ટફોલિયો છે શેર માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી અને બધામાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ રડતા ને રડતા. આજે એવી.
હવે તો શાંતિ થી બેસીને એમને ખાલી ખાવાનું જ હતું.
અને એવું છે ને એમના છોકરાઓ ભી શીખ્યા છે હું સાચું ક મા બાપ ને જુને ના છોકરાઓ શીખે એ એનો છોકરો આટલો મોટો ઘોડા જેવો થયો પણ જો કામ છોડશે એક નંબર ન કામ જ ના કરે જયારે ત્યારે મોબાઈલમાં પડ્યું રેતું હોય કેટલા વર્ષનો ત્રેવીસ વર્ષ ન થઈ ગયો છે પણ અ પેલા બી કોમ કરીને સીએ નું કરું સીએ પાસ થઈ ગયો પણ ઇન્ટરમાં કે બહુ મહેનત કરશે એટલે છોડી દીધું પછી અ બીકોમ પછી કે કે એક વરસ વિચારવા લાગે હું શું કરું શું કરું એ વરસ બગાડ્યું પછી હવે એમ બી એ કરવા નીકળ્યો તો એમ બી એ કરીને હવે હું મારું જે કામ કરું છું ને મેં કીધું ચાલતા ને કંઈ નથી તું આ બધા કામ કર એઆઈ ના બધા કામ કર એક શીખવા મળશે થોડી ઇન્કમ બી ત સારી મળશે
સારી મળશે સાચી વાત છે
ના મને એવું તમારા કોડ થી નથી કરવું મને મા મેંી પેલા તો ને તારો કોડ બનાવવું હોય ત જેટલી ઈન્કમ જોઈતી હોય ને તો ચાલ તું તારી પોતાની આઈડેન્ટિટીની નવેસર થી ઊભી કર તો તેને મળશે નહી તે તો ઓલું બેબલ નું કામ ને બધું જે હોય ને ટ્રાસક્રિપ્શનનું ત મે એને કીધું કે તું કર તું આખું પેમેન્ટ લેજ પણ ત કંઈ કરતો ખરા એવી રી એમાંય ડ્રામા કરે મેં એ કીધું તો જા ડાયરેક્ટ અપ્લાય કર થાય જ કે નહી જોઈએ એટલે અને નકરો કાલે બે ત્રણ વાગ્યા સુધી આ છોકરાઓની જોડે એમ એકે અ રમીએ કરી ને કારણ કે હવે અલગથી જાય તો થોડો ફરક પડે ને એટલે કાલે છોક કરાઓ સાડા પાંચ-છ વાગ્યા સુધી રમ્યા, રાતના અત્યારે મારા અ રમાધી ઉઠી ને દસ વાગે ઉઠ્યા ઉઠીને તરત ને તરત એ લોકોના ક્લાસ અતા તો ભણવા બેસી ગીયા પણ જો ઓલા ભાઈનું કઈ થયું
તે હવે કઈ પણ એ લોકોને હવે એ કાઈ ટેન્શન નથી, તમે જેમ કીધું એમ હવે એ લોકોનું અ વ્યાજ તો આવતું જ રેહેશે ને?
હા, આવે છે પણ આ વસ્તુ શું છે ભઈ ઈ ક્યાં સુધી તમારી માની ઈનકમ રેહેશે? છોકરાને તો કઈ કરું છે, છોકરી ને તો ચા દુધી ને બના બનાવીને હાથમાં કપ આપવાનો. એમ નઈ કે કેમ ડાઇનિંગ ઉપર આવું ને કરું એને બેડ બેડરૂમમાં હોય કે જ્યાં બેઠી હોય ને ત્યાં જઈને હાથમાં આપવાનું.
શું થશે?
એને સાસરે એટલે જ જવું નથી, લગન જ નથી કરવા ઈ અઠ્યાવીસ વરશની થઈ
ઓ હો હો તો તમારે તો એક થી એક નમૂનાની ભેગા કરી
હું તો કઉ, અકબરના અ અકબરના ત્યાં આગળ નવરત્ન હતા, પણ મારે ત્યાં આગળ છે ને બાર રત્ન છે.
હ,
એના થીય હાય ફાય
હા, ઈ ભાય સાચી વાત છે. ના, ના પણ આવા તો પહેલી વાર જોયું, આવા તો ઓલા સિરિયલમાં જે કાઈ કામ ના કર્યું ને તમે ઓલા પ્રફુલ્લને અંસાને જોયા હશે.
હા, પ્રફુલ્લન ને તા તો ઈ છે ને બિચારા તોય ચલો કઈ કામ નો કરે પણ કોઈ નો ઘર સંસાર તો નથી. તોડતા આ તો વરસમાં મારા સંસાર તોડી નાખ્યો, મેં તો એજ કીધું આ તો તમે ગજબ ના કેવાવ હો મારા નળનને જ કીધું. મેં કીધું, અમે વીસ વરસથી સાથે રેતા અતા. અલગ થવું અલગ થવું થઈ જ છતા પણ તમે આવ્યા નઈ, આમ એક ઝટકામાં થેઈ ગીયા, જો તમે આવ્યા ને એક ઝટ મમ્મી લોકો અલગ થેઈ ગયા, ઊભા ઊભા અમને ભાડે જવું પડ્યું. મેં તો મોઢા પર કીધું.
પછી કાઈ ન બોલ્યા?
આપડે પ્રેમથી ને સારી રીતે મે ક્યાં બ્લેમ કર્યો છે.
એમની થોડી તો લાઈટ હળગી હશેને?
પણ આનો જવાબ ન હોય ને, વાત જ એવી રીતના કરે ને કે જેનો જવાબ ન આપી શકે.
મ સાચી વાત છે.
મેં ક્યાં કીધું, હું તું કઉ છું કે તમે આવ્યા ને સારું નઈ અમારે ક્યારનું જુદુ તમારા પગલા અમને અલગ થવું પડ્યું. થઈ ગયું ને મારે, ભલે ભાડાના ઘરમાં પછી આપડે વાત ઈરીતના ફેરવી દેવાનું. પણ શાનમાં તો સમજી જાય કે, કે આ સમજે છે મને.
હા, સાચી વાત છે. ના, ના, બોવ જ વિચારો વિચારતા જ રહીતા છે. શું બોલી ગીયા તમે?
તો પછી વાત હા, ચલો આવી તો નવી નવી વાતો કરતા રેશું. તો આપડે, હા, ચલો બાય, હા.